હલો જય શ્રી કૃષ્ણ. બોલો કેમ છો.
મજા મજ તમે કેમ છો શું ચાલે છે એમના
બસ કઈ નહી આજ મોબાઈલ લઈને બેસેલા હતા
હવે સારું છે.
બસ આ આવે કામ કામ ફ્રી થયું એટલે હવે મોબાઈલ લીધું હાથમા.
હ્ તમે જો આપને શું છે કે અમને મોબાઈલ ઉપર જ વાત કરવાની છે. હ ટોપિક અમને હું બી ફરી ફરવા માટે ગઈ હતી એમના શોપિંગ માટે પછી બાર હતી પછી શું થયું મોબાઈલ ઘરે બોલી રહી હતી પછી શું થયું કે ઘર લોકો બલ પછી મને શું કામ હતું કઈ તો પછીું કે ભ તેમ નથી પૂછવું મને ખબર નથી ભી પછી જે કામ છેવું ગય છે તો કામ થઈ ગયું પછી બીજું મારે એ બે કામ કરવાના હતા પણ મને સમજ નથી આવ્યું કે મારે શું કરવાનું છે તો અમારે મોબાઈલ જોતું હતું તમે જો મોબાઈલની કેટલી ઇમ્પોર્ટન્સ છે આજે એના ટાઈમમે કકે અમે મ મોબાઈલ લાતી રહી ગયા પછી મને યાદ જ નથી આવતું મારે શું કામ હતું મને શું કામ કીધું હતુંું પછી એક બે કામ તો મારે થઈ ગયા પછી એક બે બાચલા હતા પછી હું વિચાર ્યું મારા પા મોબાઈલ હતું તો પછી હું કોલ કરીને પૂછી લેત ને અને ઘર વાળુંને કે તમારે શું કામ હતું અને શું કરવાનું હતું તે બધી ઇમ્પોર્ટન્ છે અ બના મોબાઈલ આપને જીવન નથી સમજી શકતા કે કઈ ચાલે છે જિંદગીમાં નથી ચાલતું
હા એ તો છે જ મોબાઈલ હોય તો આપ આપડે મતલબ કોઈ બી કામ હોય તો આસાની થી કરી શકીએ છેએ હવે આજકાલ તો મોબાઈલ ની હોય તો આપડું અડધું કામ તો મોબાઈલ પર જ ચાલતું હોય છે એમ મોબાઈલ ફન હોય તો આપણેે મતલબ અ એકબીજા સાથે વાત કરી શકીએ મને વિડીયો કોલમાં પણ આપણે એકબીજા સાથે વાત કરી શકીએ મતલબ ઘણા કામ એવા હોય કે આપણે મોબાઈલ વડે કરી શકીએ એમ જેવી રીતે અ મતલબ હવે કઈ બી કામ હોય જે બેંક નું હોય કે કોઈ બી આમ છોકરાઓને ક્લાસીસ નું બી કરાવવાનું હોય ઓનલાઈન ક્લાસીસ તો પણ આપણે મોબાઈલ દ્વારા કરાવી શકીએ એમ
હ આ તો સાચું કહ છો એમ જ થયું હતું કે મા શું હતું કે મારે બેંક મેં હજી એક કામ અર્જન્ટ આવી ગયું હતું મારા કઈ કમે મા બેંક ડિટેલ મને જોતી હતી પછી શું થયું કે મને મારી પાસે હું જોબ કરતી હતી પણ મારી પાસે ટ બધા પાસે ટાઈમ નથી થતોું કે અર્જન્ટલી બેક જેને બધું કામ પતાઈ શકે છે પછી મને કોઈને કીધું કે તમે બેંકરનુંું કામ કઈ બી કરવાનું હોય ને તમે આના મોબાઈલ ઉપર બી કરી શકો છો પછી એને મને કીધું તમે એપ ડાઉનલોડ કરી લો પછી તમારી આખી ડિટેલ અહીંયા નીકળી જશે પછી એમ જ થયું જયારે હું એપ ડાઉનલોડ કરી પછી બ ઇન્ફોર્મેશન મારે પાસે આવી ગઈ હતી કે તમારે શું શું ડિટેલ છે પણ મને બેંક જાને કોઈ મને બેંક જવાની કોઈ નીડ નથી પડી કો જરૂર નથી પડી પછી મારું બધું કામ થઈ ગયું હતું તો એ બહુ સારી વસ્તુ છે અમે મોબાઈલ પર ઘર બેઠા બેઠા આપ ટાઈમ સેવ કરી શકીએ છીએ અને આપણેે બધા કામ કરી શકીએી તો એ બધ મા છોકરાઓને બી તમે જો કેટલું બધું પ્રોત્સાક આપે છે બધા ટીચર્સને આપ આપ્યું છે પછી એીતેમાં મને તો કોઈ ખબર નથી હોતી બધાને કે શું કરવાનું છે શું કેવી રીતેા મોબાઈલ એ મોબાઈલ એવી વસ્તુ છે તમે આના પર સર્ચ કરી શકો છો તમે બધી રીતે તમને સમજી દેશે ને જે ચેટ જીથી તમે કરો ચેટ જીબીથી તમે બધું ઇન્ફોર્મેશન આપી દેશે કે તમે કેવી રીતે એનું પ્રોસેેક્ટ બનાવાનું છે બહુ સારી વસ્તુ છે પણ આના જમાનામાં શું છે કે બધા લોકો ન એડવાન્ટેજ તો કરે છે પણ ડિસએડવાન્ટેજ સાથે છે તમે જો છોકરા લોકો આજકલ બ બિવ થાય છે કે આ મોબાઈલ લઈને બેઠા રહે છે અને એનું પડવાનું કો પછી નથી માનતા એમને કલાક કલા કલાક મોબાઈલ જોતું હોય છે પછી શું એમની આઈસ ઉપર ઇફેક્ટ થાય છે એ હેલ્થ ઉપર ઇફેક્ટ પ આ નથી સમજતા કે એમનીી રજા છે એમના એમનું કઈ પ્રોસેક્ટ કરવાનું તો બેને મોબાઈલ જોતું હોય છે એમને પછી એમનું કઈ કામ નથી તો પછી બી એમને મોબાઈલ હાથમાં જોવે જ છે કે કઈ અ સીરીઝ દેતા હોય છે સોંગ્સ મળવાનું હોય અને બધી રી સ્ટોરી ચાલતી રહેશે તો અનેની આઈઝ ઉપરની હેલ્થ પર કેટલું બધું ઇફેક્ટ થાય છે તમે જો
હમ એ તો તમે બરાબર કેવા આ મોબાઈલ ફોન મતલબ એવા કો ઘણા ફાયદા પણ હોય છે ગેરફાયદા પણ હોય છે જેવી રીતે હવે મોબાઈલ વધારે પડતો જ ઉપયોગ કરે તો એ આપણા માટે હાનિકારક પણ છે એ એની એને કારણે હવે છોકરાઓ પણ કોઈને આંખો ની સમસ્યા હોય માથાનો દુખાવો પણ થઈ જાય છે કેટલી વખત મોડે મોડે બાર વાગ્યા સુધી ઊંઘ પણ નથી આવતી એ મોબાઈલ ની પાછળ એવીતેમ ગણા તો ફાયદા છે અને ઘણાતા ગેરફાયદા પણ છે મોબાઈલ હવે છોકરાઓ હોય તો મોબાઈલ નો વધારે અતિશય ઉપયોગ કરે તો નુકસાન કેવાય એના માટે હવે ઠીક છે અભ્યાસ માટે કરે તો ચાલે એમ પણ એમાં જ પાછા સોશિયલ મીડિયા ગેમ્સ ને એવા એવા બધા ગેમ એ લોકો રમે છે અ તો પબજી ને એવા એવા તો એ લોકોને પાછા નુકસાન પણ કરે છે તો એ છોકરાઓમાં ખાસ ધ્યાન રાખવા પડે આપણેે
હા તો તમે સાચું બહ છો છોકરાઓને એ મસ છે બ તમે જો કે આજે તમારે કઈ શોપિંગ માટે તમારે કઈ જઓ તમારે કઈ અર્જન્ટ કઈ ન તમારું આવી ગયું કે તમે કઈ લેવાનું છે તમે સ્ટીચ નહીં કરવા તો તમે નથી ભાવતું તમે નથી જઈ શકતા પછી તમે શું કરશો કે બધા લોકો શું કરે છે કેમનું આજકાલ ગ્રોસરી તક તમે જો કે મોબાઈલ ઉપર એપ ડાઉનલોડ કરીનેને બ્લેન્કેજ છે અને તમે જો મિશું બધા માટેટ કરી દેજો હું બી એમ જ કરું છું બધા લોકો કરે છે કેમને કોઈ સમાન જોતું હોય એમનું અર્જન્ટ હોય પછી બ્લેન્કેટ કને મગાવી લેજ તો બધી ઘણી વસ્તુ મેં એ એનું બહ સારી વસ્તુ બી છે મસ્ત કે તમે જે તમને જોતું હોય તમને ઘરે તમે પાંચ ફાઈ મિટર તમને પહોંચાડી દેશે સપોઝ કો તમારે ઘરે કોઈ ગેસ્ટ આવડી ગયા છે તમારે ઘરે ત એમનું આઈસક્રીમ મગાવવાનું છે એમને કોઈ કઈ બનાવવાનું છે તમારે તમે શું કરવાનું છે તમારે આ માટે તમારે બ્લેન્કેટ કરવું અનેને તમારે ઓર્ડર તમારે મૂકી દેવાનું છે પછી ફાાઈવ ટેન મિનિટ તમારે ઘરે પહોંચી દેશે આમાં શું થાય રો ટાઈમ મેનેજમેન્ટ થઈ જયા
હા એ તો છે જ બધા કામ આપણા ઈઝી થઈ જાય છે ઘરના પણ કોઈ બી નાના મોટા પણ કામ કરવું હોય તો મોબાઈલ દ્વારા આપણે ફટાફટ થઈ જાય છે એ કામ અને મોબાઈલ નો ઉપયોગ કે રીતે આમ મતલ કોઈ બી સંદેશા વ્યવહાર માટે પણ થાય છે જેમ કે હવે પેલાના લોકો કોછનાને અ પત્ર મતલબ ચિઠ્ઠી લખતા હતા એકબીજાને હવે હવે તો આજકાલ લેન્ડલાઈન ફોન નો ઉપયોગ કરતા મોબાઈલ નો ઉપયોગ વધારે થવા લાગ્યો છે હવે કોઈ પણ ખૂણે બેઠેલી હોય વ્યક્તિ તો એકબીજા સાથે આરામથી વાત કરી શકે છે વિડીિયો કોલ કરીને એકબીજાના મતલબ ફેસ જોઈને પણ વાત કરી શકે છે તો હવે આજકાલ તો મતલબ એવા એવા આવી ગયલા છે ફોન કે મતલબ કોઈને પણ આમ દૂર નો અહેસાસ નથી થતો આમ પોતાના સગસ સંબંધીઓ સાથે કેટલા આરામથી વાત કરી શકે છે હલો
આ તો તમે સાચું કહો તો તો તમારી વાત સાચી છે પણ એવું બી તમે જો કે તમે મોબાઈલ ઉપર તમે જો આજકાલ તમે તમારે કઈ વસ્તુ બનાવવાની છે અને તમે આ યુટ્યુબ પર તમે સર્ચ કરીને તમે બનાવી શકો છો કોઈ એવી વસ્તુ નથી તમે કે તમારે નથી સમજ આવતી તમને બધી વસ્તુ તમને ગ ગૂગલ યુટ્યુબ ઉપ મળી જ જાય છે પછી તમારે કોઈ પાસે જવાનું નથી બચ્ચાઓ તમારે જે બી તમારી ફરમાઈશ કરે છે આ ખવાતમાં નથી આવડતું હોય ત બી તમે એમનું એપ ઉપર નાખી તમે એમને પોતે બનાવી શકો છો તો આ વસ્તુ સારી છે કે તમે કોઈને ઉપર ટાઈમ પાાસ નથી કરવાનું હોય તમારે મોબાઈલમાં ચાલુ હો તમારે જોવાનું છે અને સબસે બધી સુવિધા આ છે મોબાઈલ ઉપર કે તમે કઈ ગયા હો તમે બહાર દેશ ગયા હો પછી તમારી કોન્ટેક કેવી રીતે થાય છે તમે કેવી રીતે બાત થાય એવી તમે કોલ કરી શકો છો અને પોતાના મનની સંતુષ્ટિ કરી શકો છો કે તમારે વાત કરવી છે એમ નથી તમારા છોકરા હોય તમારો હસબન્ડ હોય જેને તમારી વાત તમે કરી શકો છો પછી તમારી માઇન્ડ તસલી થઈ જાય છે કે આ બરાબર ખર છે તમ સુધી પહોંચી ગયા છે બધી ચીજે
હા એ તો છે જ પણ ઘણી રીતે આપ મોબાઈલ પેલું નુકસાન પણ કરે જેવી રીતે સોશિયલ મીડિયા પર હવે જો કેટલી બધી હવે ખોટી માહિતીઓ આવે છે જેમ કે સાયબર ક્રાઈમ પણ થાય છે ને ઓનલાઈન દ્વારા એકબીજાને મતલબ છે ને કેવી રીતે છેતરપિંડી પણ કરે છે મોબાઈલ ના મતલબ આ વધારે ઉપયોગ કરવાથી પણ બધા કેટલા બધા કિસ્સાઓ પણ થાય છે હવે મોબાઈલ ના વધારે પડતો ઉપયોગ કરીએ તો તેના માટે પણ આપણે ખુબ જ સાવચેતી રાખવા પડે એમ કોઈ પણ કોઈ પણ અજારણી વ્યક્તિ વાતે કોઈ બી વાત શેર ના કરવી જોઈએ મતલબ કોઈને પણ આપણે આપણા કોઈ બી કોઈ બી કાર્ડ ના વગેરે આપણે એમ ઓટીપી વગેરે કોઈ પણ નહી આપવા જોઈએ હવે આજકાલ કેટલા બધા સ્કેન થાય છે મોબાઈલ દ્વારા
હમ આ તો થાય છે બધા માટે છે આ તો પણ એ છે કે તમે મોબાઈલની સુવિધા તમે સાવધાની તમે વાપરશો ને પછી તમને સુવિધા બહુ સારી લાગશે પણછી તમે જયારે સાવધાની નથી રાખો તમે એમાંસ્ત મૂકી દો તમે જે સામન વાળી તમે આપી દો પછી તમારે નુકસાન થવા એડવાોન્ટેજ ડિસડવા ફાયદો નુકસાન બ છે તમારા મોબાઈલમાં જે બી થાય છે પછી તમે જો તમે કઈ મીટિંગમાં બેઠ ઠો છો પછી તમે કોઈને ઇન્ફોર્મેશન આપી હોય તમે કેવી રીતે આપો તમે એમને મેસેજ મૂકી દો છો મેસેજ કરી શકો છો અને આજની સુવિધા તો એમ જ છે કે તમારું રિલેટિવસ છે તમારો ખાસ તમારી દૂર રહે છે તમે એમનું મન કર છે કે તમારે એના પાસે જવાનું નથી થતું તમે એમને વિડીયો કોલ કરી શકો છો આ બહુ સારું છે કે તમે એમને જોઈ શકો છો કોઈની તબિયત ખરાબ છે બનું શું છે તમે એમને વિડીયો કોલ કરીને એમનું હાલચાલ પછી એને તસલી થાય જાય કે મારા સામને છે જે બી તમે એ દેખી શકો છો એમના સાથે વાતો કરી શકો છો જ્યાં સુધી મોબાઈલને વિડીયો કોલ નહતીતી બ મોબાઈલતા નહી નથી આઠ વખતે શું થાય છે કે મોબાઈલ મે બતા લોકો બેઠા હોય તો બેઠે તબ એમના માટે શું થતું હતું કે આ લોકો કોર થઈ જતા હતા કે હવે શું કરીએ એમની તબિયત ખરાબ છે આ બધું છે એમને સુખ કરી આપણે જવાનું છે. ટિકિટ કમાવા છે આન નથી.
હા એ તો છે જ હવે જોવા મોબાઈલ મોબાઈલ ફોન મતલબ હવે વિદ્યાર્થીઓ માટે પણ કેટલું ઈઝી થઈ ગયું છે. કોઈ વખત મતલબ એવી રીતે સ્કૂલ પણ ન જાય, તો ઓનલાઈન ક્લાસ પણ આસાની થી કરી શકે છે લોકો કો હમ્મ. તો હવે આજ કલે મોબાઈલ તો આપણે મતલબ મતલબ ખુબ જ જરૂરી છે આમ
હા તો છે મોબાઈલનાના બના તો તમે કાઈ જિંદગી મે હમણા એવું લાગ્યું છે કે અમે ખ કરી. મોબાઈલ છે તો બધી રીતે તમે માય લાઈફ મતલબ ઈઝી રીતે થઈ જાય છે એમનો
હા એતો છે બરાબર કયો તમે
મે એજ્યુકેશન કઈ બી કરો તમે એક્ઝામ દેવા જઓ. છો પછી તમને એવું કોઈ ટોપિક આવે છે તમને સમજ નથી આવત પછીમે મોબાઈલ ઉપર નાખી તમે બધી એને સમજી શકો છો તમને ડિટેલ મોબાઈલ ઉપર તમે બધું પડી બની શકો છો. આ તમને કોઈની જરૂર ન પડે તમને કોઈ પા જવું પડે પછી. આ એજ્યુકેશન માટે બી સારું હોય પણ તમે એનું સાવધાની યુઝવ કરતા આવડું જોઈએ છે નથી આવડતું પણ તમે કોઈને પૂછવાનું અને સારી રીતે એનું યુઝ કરવાનું આ બહુ જરૂરી છે.
હમ બરાબર કયો તમે બીજું
તો ચાલો ઠીક છે. હા જય શ્રી કૃષ્ણ.
હલો.
હલો.
ફોન કટત
નથી થતું તમે તમે